કેમ છો
હલો હા મજામાં છે તમે કેમ છો મજામાં છે ને તમે બધા
હા મેં જામાં છે શું કે અત્યારે ચૈત્રી નવ નવરાત્રી ચાલે છે તો તમે ચૈત્રી નવરાત્રી પાડો છો કે
હા અમારા ઘરના અને હું તો ચૈત્રી નવરત અરા ખૂબ માનું છું અને ખુબ પાડું પણ છું કે અમે બહ વર્ષો પહેલાથી અમે પાડતા આવએ છીએ અને ખુબ આનંદ ઉલ્લાસ થી અમે કરીએ છીએ તમે કરે છે કે નહી કરે છે તમારા ઘરના બધા માને છે જ નમાં
હા અમારી ઘરે પણ ચૈત્રી નવરાત્રી કરે છે આ અમારા ઘરે અમારા મોટી મમ્મી છે તે ખુબ ચૈત્રી નવરાત્રી પાડે પણ અમારી ઘરે ચૈત્રી નવરાત્રી કરતા જે આપણા જે ગુજરાતી નવરાત્રી ઈદ ના દિવસ તોય એને અમે ઘણી રીતે સારી રીતે કરીએ છેએ એમ તો નવરાત્રી નો મારો ખુબ જ ગમતો તહેવાર છે મને નવરાત્રી બહુ તહેવાર ગમે છે કેમ કારણ કે એમાં ગરબા રમવાની ખુબ મજા આવે છે એટલે
હા તમારી વાત સાચી જ છે કારણ કે નવરાત્રી આવે તો અમારા ઘરબાજુ કે અમારી ફળિયા બાજુ ખુબ આનંદ ઉલ્લાસ ન બધું વાતાવરણ રહે છે અને ખુબ અમે આનંદ ઉલ્સી મનાવીએીએ નવ દિવસ તમારા ઘરબાજુ બ રમતાશે ને ગરબાને એવું બધું પ્રોગ્રામ રાખતા હશે ને
હા શેરી શેરીમાં ગરબા તો યોજાય છે એમ તો અમે અમે પણ અમારા ઘરના મોલ્લામાં અમે ગરબા રમીએે આ ગરબા રમવાથી એમ મજા આવે છે પણ હવે તો ગરબા રમવાનું શું થઈ ગયું છે કારણ કે બધાની પરીક્ષાઓને એ બધી આવી જાય છે એટલા માટે
હા એ વાત બી સાચી છે કારણ કે ઘણા તહેવારો નજીક આવે તો સામે પરીક્ષાને એવું બી હોય જ છે તેથી કરીને અમુક લોકો જાય કે ના જાય પણ અમારા બાજુ તો નવરાત્ર ખુબ માને છે અને રાખી જ છે પ્રોગ્રામ તો અને ખૂબ અને અમે ઉજાવીએ છીએ તમારા ઘર બાજુ કઈ જગ્યા રાખે છે એમ તમારા ઘર નજીક જ કે પછી તમારે દૂર જવું પડે
હા એમ તો અમારા ઘરને નજીક જ છે આ ત્યાં જ રાખતા છે અને મજા પણ આવે છે ગરબા રમવાની અને તે સ્પીકર મૂકે છે અને ડીજે પણ લાવે છે કોઈ કોઈ દિવસ તો પણ ઘણી વાર તો એ લોકો છે ને કઈ છે કે ગરબા બહુ મોડે સુધી નહી રમવાના અમુક સમય સુધી જ રમવાના એમ કેય છે અને તે પછી અમે બંધ કરી દઈએ છીએ એટલે થોડીક સમય જ અમે ગરબા રમીએ છીએ અમારા ઘરના આંગણામાં જ અમે તો ગરબા રમીએ છીએ એમ તો એમ તમારા ગરબા જો બીરામ કે ગરબા
હા અમાં ગરબાજુ તો રમે છે ગામડું જેવું લાગે છે એટલે એટલે ઘણા માને છે નવરાત્રીમાં તોમારા ગામડું શેરીમાં છે કે પછી એમ કઈ ગામડું કે પ શહેર ના નજીક છે કે પછી કેવું છે
એમ તો નજીક જ છે ને અમારે ઘરે તો ઘરના ને એ લોકો તો બધા માતાજી ના દર્શન કરવા બી જાય એમ તો હું પણ જાઉ મંદિરેને એવું પણ મને બહ એટલું ટાઈમ ર રહી જ નહી એટલે હું કોઈ કોઈ દિવસે જ જાઉં મારા. ગન્ના તો દરરોજ જ મંદિરે જાય છે ને એ લોકો તો પૂજા પાઠ કરે આરતી કરે માતાજી નો શણગાર પણ કરે એ લોકોને તો નવરાત્રી માં ખુબ જ રસ છે તમારા ગન્ના બી એવુંજ કરે છે.
હા હા મારા ઘરના તો બોરા ખુબ માને છે પેલા મારા પપ્પા માનતા નથી નવરાત્રીમાં પણ હવે ખુબ માનતા છીએ બે ત્રણ વર્ષથી કેમકે મમ્મી પણ એમને સમજાવે છે કે માનવું ખૂબ જરૂરી છે અને રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આપડ. માતા જને માનસો તો ખુબ આપણા માટે પણ સારું થશે એ માટે. અમારા ઘરના ભાઈ છે. બધા ઘણા બધા સદસ્યો છે ખુબ માને છે અને આવા બધા નવરાત્રીમાં બધા કોઈગ્યા તહેવાર હોય કે પછી કો કાર્યક્રમ રાખેલો હોય માતા પણ અ ખૂબ જાય છે અને ખબ. ઠવે છે.
હા પણ એમાં તો એવું છે કે ભાઈ આમ તહેવારો તો આપણેે મનાવા જ જોઈએ કારણ કે તહેવારોથી એક અલગ જ ખુશી મળે છે જેના કારણે આપણું જીવનમાં એક ઉત્સાહ જળવાઈ રહી એટલે આપણે તહેવાર તો આપણે મનાવવા જ જોઈએ. તમારે શું કેવું બરાબર ને.
હા તહેવાર તો મનાવો ખુબ જરૂરી છે કારણ કે આખી જિંદગી કે કામ કરવાથી જ કઈ આપણને કઈ મળ નથી એટલે ખુબ એન્જોય કરવો ખબ આપણા માટે ખુબ સારું છે. કાર કે આપણે કામના બ ટ્રેસ. માં બધા કંટાળી જઈ છીએ તેના કારણે જો આપડણે આખો દિવસ કઈ કરીએ નને તો આપડું મગજ. શાંત ના બેઠે ને ગમે ત્યાં ભટકતું રહે એટલી કરીને આવાળા તહેવારો છે પણ આવે છે કે આપડે ઉજવું. ખુબ જરૂરી છે તમે કેમ માનો છો આવું કરોડું તો જરૂરી જ છે ને કારણ કે આટલા બધા. કામ કરવાથી આમ આપડું કઈ એટ આપડ માઇડ પણ ફેશ. સબ જોએ.
મને તો સૌથી વધારે દિવાળી તહેવાર ગમે કારણ કે દિવાળી તહેવારમાં એમ ઘણા દિવસ ન અઠવાડિયા નો તહેવાર હોય અને એમાં બી ફટાકડા ફોડવાની બહજ મજા આવે એટલે દિવાળી નો તહેવાર તો મને સૌથી અતિ પ્ર્રિય તહેવાર છે અને નવરાત્રી. તહેવાર પણ ગમે છે પરંતુ અમારે ઘરે બહ મોડે સુવર ત અમને ગરબા નહી રમવા દે એટલે એમાં એવું છે.
હા હા તમે જે કીધું કે દિવાળી તહેવાર તમને બહુ ગમે છે તે જ રીતે મને પણ હોળીનોો તહેવાર એ ખૂબ ગમે છે કારણ કે ત્યાં હોળીમાં આમ રંગવાનુંને એવું બધું બ કરવાની મજા લેવાની બહુ મજા આવે છે આથી કરીને આમ એ તહેવાર મને ખૂબ ગમે છે અને હું હોળી મનાવા. આ દ્વારકા પણ ગયેલો અને ખુબ ત્યાં એન્જોય પણ કરેલો તમે ગેલા કોઈ વાર દ્વારકા હોળીમાંના.
હા એમ તો હ ઘણી જગ્યાએ ઓવડી હું હું ખાસ કરીને હોળી દોડે તે તહેવાર ઘરે જ રમવાનું ઈચ્છું છું તો કારણ કે ઓળી દોડે તેમ ઘરના સાથે રમવું મને મજા આવે અને. એમ તો તહેવારમાં ઉજવણી ખુબ જ ગમે અને તહેવારમાં મને ફરવાનું બહુ ગમે બધી ઘરે મમ્મી લોકો વાનગી બનાવે તે મને ખાવાની પણ બહુ ગમે અને ઘરના સાથે એન્જોય કરવાવામાં ખુબ મજા આવે છે તહેવારમાં તમારા ઘરના. પણ એન્જોય કરે કે તહેવારમાં.
હા અમારા ઘરના પણ ખૂબ એન્જોય કરે છે અને આપણે તહેવાર તો આપણા ઘર ઘર પરિવાર હ જ મનાવવું જોઈએ કે બટ આપડે કોઈ ફ્રેન્ડ્સ કાર જાય પેલું નથી પણ ઘર પરિવાર મને ખૂબ આપણે માટે સારું છે અને એ લોકોને પણ. શાંતિ મળે અને આપણેે પણ ખુબ એન્જોય કરી છે એ ઘર રા.
હા જો ઘરના સાથે આપે તહેવાર મનાવીએ તો આપણી ફેમિલી પણ એક હેપ્પી રહી અને આપણા ઘરના ખુશ રહી આપણે તવાર. ઘરનાાય એટ એ મને તો ગમે ન એટ હું તો જે કરીને થાય. હ તો.
હા તમે જે કીધું કે તમે બરાબર જ કીધું છે કારણ કે ત વાર તો આપ પરિવાર સાથે જ મનાવવા જોઈએ અને તમારા ફોનમાં કોલમાં જે પ્રોબ્લેમ આવી રહ્યો છે અવાજ નથી આવતો બરાબર.
હા પણ ઘણી વાર એવું છે કે એ તહેવારમાં તો એમ ફેમિલી સાથે એન્જોય કરવાવામાં તો મને તો બહ મજા આવે છે કારણ કે ઘણી વાર એવું. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો ખુબ જ વધુ સારો કેવાય.
હા એ વાત તો સાચી સાચી કીધી કે પરિવાર સાથે મનાવવું ખૂબ જરૂર છે ને એ ટાઈમ સ્પેન્ડ આપણા જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ છે એટલે એ આપડે તો ઘરર ટલું ટાઈમ સ્પેન્ડ કરવું. ખુબ જરૂરી છે અને આપણને. તહેવારોમાં બધી રજાઓ મળવી અને રજા આપણને પાડવી પણ પડે છે પરંતુ તે તહેવારમાં આપણે રજા રાખવી અને આપણા ઘર સાથે એન્જોય કરવાનું એ આપણા માટે મહત્વનું છે અને એ એમને પણ સારું લાગે છે
હા પણ મારે તો એવું જ માનવું છે કે જો આપણે આપણા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ તો